તું કેમ છો હા આવે છે. છે.
હા આવે છે ને કેમ છો.
બસ મજામાં તમે કેમ છો.
બસ મજામાં
હમ કઈ નય બસ આ ઊઠી ચા પીધી અને મોબાઈલ જોતી હતી
મોબાઈલ જોતા હતા સવાર સવાર મા ટેકનોલોજી નોયુઝ ચાલુ કરી દીધો એવું ને
હ બસ એજ તો છે જોને ટેકનોલોજી વગર તો જીવન તો આપડે વિચારી પણ નહી શકીએ મુશ્કેલ લાગે મને તો તમારો અવાજ કપાય છે શું કેવો
હા સાચી વાત છે ટેકનોલોજી તો આપડું જ જીવન બોવ મુશ્કેલ છે.
હા હવે જો સવારે ઉઠતા જ મે તો હા આવતો છે હવે જો સવારે ઉઠતા જ મે તો ફોન લઈને બેઠ સી ગઈ છું.
હા
બધું જ હવે એના અંદર જો ન્યૂઝ પન જોઈ લઈશ ને અ રીલ પણ સ્ક્રોલ કરી લઈશ ને બધું જ થોડી વાર ફોનમાં જ જોઈ લઈશ
હા સાચી વાત છે બધું એમાં જ થઈ જાય છે અત્યારે કેટલું ઈઝી છે આ તમેને હું ભી જે વાત કરી રહ્યા છીએ તે ટેક્નોલોજી ના લ છે આપે એટલીસ્ટ સરળ થી વાત કરી શકીએ છીએ ફન ઉપર મેસેજિંગ કરી શકીએ છીએ
હમ નહીતર તો પહેલા તો કેમ એક એક મેસેજ પહોંચાડવામાં કેટલા હક તો જતા રતા રહેતા હતા ન્યૂઝ વાંચવા માટે પણ અખબાર નો રાહ હોવું પડત હતું પણ હવે તો મોબાઈલ થી તરત સમાચાર પણ આપણને મળી જાય છે વાતો પણ થઈ જાય છે અને એકબીજાને આમ ફોન પર વિડીયો કોલ દ્વારા પણ આપણે એકબીજાને જોઈ શકીએ છેએ
સાચી વાત છે બહુ સહેલું થઈ ગયું છે ટેકનોલોજી ના હિસાબે આપે કાર્ય કરવું હ અત્યારે આપડે ઉઠતાની સાથે બધો ટેકનોલોજી નો જ યુ છે ઉઠીએ તો આલારમ રાખીએે છીએ એ ભી ફોન માં એ ભી એક ટેકનોલોજી છે પછી ઉઠીને આપણે કામ કરીએ છીએ તો શું કેહેવાય વોશિંગ મશીન કપડા ધોવા માટે પછી અત્યારે ચા માટે ભી હોય ફિલિપ્સ ની ઓલી કેટલ આવી ગઈ છે ખબર હોય તો કેમાં પાણી દૂધ અને બધું મિક્સ કરી દઈ એટલે ઓટોમેટીક ચા બન કરીએ આપડે પર ઉભું નથી રહેવું
હ નથી રહેવુ સાચું કીધું લોડ બાંધવાની પણ હવે તો મશીનો આવી ગઈ છે લોડ બંધાઈ જાય રોટલી થઈ જાય બધું જ થઈ જતું હોય છે હમ
છે એ ભી આપણે કરવા પડે એ ભી ગયું છે
હા અને આ જો એજ્યુકેશન ના હમ બોલો હવે તો એજ્યુકેશન માં પણ જો ને ટેક્ ટેકનોલોજીમાં કેટલો ફેરફાર થઈ રહ્યો છે ને જે સ્ટુડન્ટ છે એ લોકો ઓનલાઈન ક્લાસ લે છે વિડીયો લે છે ઈ બુકો દ્વારા અભ્યાસ પણ કરી રહ્યા છે અને આ બધ બધુ છે ને કોરોના દરમિયાન જ જ થયું હતું નય
છે ટેકનોલોજી નો એક સા તો યુઝ એ ભી છે કે કોરોના ટાઈમે આપણે અ એવો ઓનલાઇન પ્રાપ્ત કરી શકીએ ને લાભ અત્યારે બી આપણે લઈ શકીએ છીએ અત્યારે ઓનલાઈન એજ્યુકેશન બોવ સારી રીતેતે આપણે મેળવી શકીએ છીએ
હા સાચું કીધું તમે અને ઓફિસ ના કામ પણ આપ આપણે ટેકનોલોજીથી ખુબ મદદરૂપ બની ગયા છે હવે તો જોને આપડે ઈમેલ મોકલવું હોય કોઈને વિડીયો મિટિંગ કરવી હોય અને કંઈક પણ કામ હોય તો બધું સરળતાથી થઈ જાય છે હવે તો અવે તો લોકો ઘર બેઠીને પણ કામ કરી રહ્યા છે. હમ અને
અત્યારે આઈટી વાળા માટે તો સૌથી સારો બેનિફિટ છે કોરોના પછી કે એ લોકો વર્ક ફ્રોમ હોમ બહુ ઈઝીથી કરી શકે કોમ્પ્યુટર ઉપર હા
કો ઘરથી જ કામ કરી રહ્યા છે.
હ હા ઘરેથી જ કામ કરે છે ઘરે જ ઓફિસ બનાવી
અને હા સાચું કીધું તો અમે અમારી ઘરમાં પણ એવું જ છે. બધા આમ ઘરથી જ કામ કરી રહ્યા છે જાતે કોરોના આયવો છે ત્યારથી અને બેંકમાં પણ જોને કેટલો બદલાવ આવી ગયો છે હવે તો પૈસા મોકલવા માટે પણ બેંક જવાની હવે જરૂરત નથી બધું મોબાઈલ થ્રુ થઈ જાય
હા સાચી વાત છે બોવ ઈઝી થઈ ગયું છે અત્યારે
હા આમ સાયકન્ડોમાં ટ્રાન્સફર થઈ જાય. છે બિલ ભરવા કે રિચાર્જ કરવું હોય બ ધુ જ હવે તો મોબાઈલ થ્રુ થઇ જાય છે.
હ નવ પણ જરૂર લાગતી જ નહીં. હા અત્યારે તો આધાર કાર્ડ
ડોકયુમેન્ટ હોય એ ભીવ લઈને આપડે અપડેટ કહી શકીએ છીએ અત્યારે તો ગવર્મેન્ટ તુ ગવર્મેન્ટ બીધવા ગવર્મેન્ટ દ્વારા બી કેટલું બધું ઓનલાઈન કરી દેવામાં આવ્યું છે ઓનલાઈન પોર્ટલો ઓપનરી છે.
હા હવે તો બધી બુકિંગ ઓનલાઈન થઈ જાય છે બધું જ થઈ જાય છે ભલે ટ્રેનની ટિકિટ હોય કે ફ્લાઈટ ની ટિકિટ હોય કે ભલે આપડે હોટલનું કરવું હોય ગમે તે હોય
હા, ઓનલાઈન બુકિંગ થઈ જાય છે સાચી વાત છે બહુ ઈઝી થઈ થઈ ગયું અત્યારે વર્ક કરવું બી એટલું ઈઝી છે.
હા અને હવે તો જો નહી આમ પૂછ આમ કેવું છું કે હવે તો જો અવે કઈક આપણે ઈનેન્જોય એન્જોયમેન્ટ માટે પણ મોબાઈલમાં જ બધું ઉપલબ્ધ થઈ ગયું છે ગીતો ફિલ્મો બધું જ. પણ તમને એવું નથી લાગતું કે આનો વધુ ઉપયોગ કરવાથી આપણનો સમયનો પણ બગાડ થાય છે આ જો સોશિયલ મીડિયા પર લોકો કલાકો પસાર કરી દે છે જો મેં પણ સવારે તમને કીધું કે હું તો રીલ સ્કોલ કરતી હતી તેમાં કલાકો વીતી જાય છે. હા તો કેટલો સમયનો બગાડ પણ થાય છે એમ.
હા, સાચી વાત છે સમયનો દૂરપ ઉપયોગ ભી એટલો થાય છે અત્યારે. સોશિલ મીડિયા જેવા ઇન્સ્ટ્રાગ્રામ, ફેસબુક જેવા પ્લેટફોર્મમાં ગયા છે. યૂ ટ્યૂબ તો આ આપણે એક વખત જોયે જોવાનું ચાલુ કરી દઈએ તો આપડી કલાકો કેમ નીકળી પસાર થઈ જય છે જે કામ ની કલાકો હોય ને એ બી જતી એ બી નથી ખબર ત ટેકનોલોજી નો દુર ઉપયોગ આપડે જરૂર હોય એટલો જ
સાચી વાત છે.
હા.
એકદમ સાચી ચી વાત છે ટેકનોલોજીનો ઉપયોગ છે ને આપણે અ સમજદારીથી કરવો જોઈએ.
સાચી વાત છે બહુ સમજદારી પૂર્વક કરવો જોઈએ જેટલું જરૂર છે એટલું લેવું જોઈએ અને અત્યારે ઇન્ટરનેટ ના માધ્યમ થી આપડે દરેક ખુણે ફરી શકીએ લોક કરી શક જોઈ શકીયે ઘરે બેઠા એ સારુ છે એવું બધું નોલેજ આપ મેળવી શકીએએ જે આપડણે અત્યારે કોઈ બી આપે છે કે નવીન ર કે શું આપે શીખવી છે તો અ લેપટોપ કે ફોન કાઢીને આ ટકાટક ટાઈપ કરીને આપડે સરળતાથી એનો વિડીયો કે હેલ્પ આપ મળી શકે એવું સર્ચ કરીને ઈઝીલી આપણે કરી શકીએ. છે ક્યાંય શીખવા ભી નથી જવું પડતું કે સ્પેશિયલ કોર્સ નથી કરવો પડ તા એ બહુ ફાયદાારક છે કે આપણેે ઈઝીલી કોઈ હેલ્પ માટે અવેલેબલ ના હોય ઓકે કોઈ હેલ્પ માટે અવેલેબલ ના હોય તો ભી આપડે કરી શકીએ છે એ.
હા એકદમ સાચી વાત છે તમારી આ અને હવે તો જો ને આ ટેકનોલોજીનો અ ફાયદો કેટલો થ સ્માર્ટ વોચથી હાર્ડ રેટ પગલાં અને આપણી ઊંઘની માહિતી પણ આપણે મેળવી શકીએ છેીએ ડોક્ટરો સાથે ઓનલાઈન સલાહ લેવાની પણ આપણને ત્યાં ઉપલબ્ધ હોય છે. અને નવી નવી ટેકનોલોજી આયવી છે તો ડોક લોકોને પણ કેટલું સારું થઈ ગયું છે બધી રીતે.
સાચી વાત છે સારું થઈ ગયું છે અત્યારે તો આપડે ડોક્ટર પાસે જવું બી નથી પડતું આપડે તેની જોડે વિડીયો અત્યારે એવી એપ્લિકેશનો ડોક્ટર દ્વારા બનાવવામાં આવી છે. આપડે ડો ક્ટર સાથે વિડિયો કોલ ઘરે જ દવા ભી મળી જાય. બિનકિટ એવી જેવીઓ ઓ છે એપ્લિકેશન જર દ્વારા બાર લેવા ભી ન જવું પડ આપડે એમાં આપડી સિમ્સ લ દવા ટાઈપ કરી દઈ તો આપણે આરામથી દવા મળી જાય છે ઘરે હોમ ડિલવરી થઈ જાય છે તો એ બધું ટેકનોલોજી ના તા બેચ છેે બઉ સારી ઘણી બહુ સારા બેનિફિટ છે.
એકદમ સાચું ટેકનોલોજી છે ને આવું છે કે દરેક ક્ષેત ત્રમાં છે એનું વિકાસ થઈ રહ્યું છે હવે. ભલે ડોક્ટર ની લાઈન હોય કે ખેડૂત તો માટે હોય કે આપડા માટે હોય બધા માટે એનો સારો ઉપયોગ છે. ખેડૂતો માટે પણ જો ટેકનોલોજીનો ઉપયોગ કેટલો વધી રહ્યો છે આધુનિક મશીનો આવી ગઈ છે તો ખેડૂતોને કેટલી મદદ મળી રહી છે.
સાચી વાત છે બઉ બધી મદદ મળી રહી છે ખેડૂતો છે ડો ક્ટરો છે ડોક્ટરોને જે સર્જરી ટાકા લઈને કે ચીરફાડ કરીને કરવી પડતી હતી એ ત્યારે લેસ ટ્રીટમેન્ટ થી ઈઝીલી થઈ જાય છે કે ડોક્ટરને ખાલી એક નાનું એવું કટ કરી અને લેસર ટ્રીટમેન્ટ થી કરવું પડે છે તો ત્યારે બધા ક્ષેત્રમાં ટેકનોલોજી એટલી આગળ વધી છે ને કે આપડો એક ડેલી યુઝ બની ગય છે
એકદમ સાચું કીધું પણ આવે છે ને હવે હવે ન જે આપડી જનરેશન છે એ બધું એનો ગેરફાયદો કેટલો કરી રહી છે જેમ કે સાયબર ક્રાઈમ છે ડેટા સુરક્ષા જે એવી સમસ્યાઓ એ બધી કેટલી વધી રહી છે એટલે મને એવું લાગે છે કે એના માટે આપડે પાસવર્ડ રાખવો જોઈએ અજાણી લિંકોમાં સાવચેત રહેેવું જોઈએ. અને આવી બધી આપડે
અને કોઈને આપડા ઓટીપી શેર ન કરવા જો ઈએ નેતર આપડા બેંકની બધી ટેલ્સ એની પા જતી રહે છે અત્યારે જેટલો એનો સારો ફાયદો ભી છે ને એટલા એને નુકસાન ભી ચે એટલે સાવચેતીથી આપડે એનો ઉપયોગ કરવો જોઈએ.
સાચું હું તો લાસ્ટમાં એક જ વાત કહીશ કે ટેકનોલોજી આપડે દૈનિક જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે એટલે તેનો યોગ્ય અને સંતુલિત ઉપયોગ કરવો જીવન વધુ સરળ અને ઝડપી બની જશે તમારુ બરોબર
સાચી વાત છે બોવ જ ઝડપી અને સરળ બનાવી દીધું છે આપડે એટલી હદે કે વિચારી ભી નથી શકતા એટલી હદે આપડું જીવન શેલ થઈ ગયું છે. પેલા આપડા વજન ફાધરને એ લોકો ઓ જે રીતે કરતા એનાથી બોવી થઈ ગયું છે.
હા સાચું કીધું ખુબ સરસ વાત કરી તમે જો આજે આપડી ટેકનોલોજી પર ઘણા અ પાસાઓ વિશે આપને જાણકારી મળી
હા ઘ હા પાકુ ભલે ચાલો
હા ચાલ